હેલો
હલો
અવાજ આવે છે મિત્રો
હા મિત્ર આવી રહ્યો છે.
હા કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ હું પણ મજામાં ઘણા દિવસ પછી આજે તારી સાથે વાત કરવાનું માન થયુ અને આજે સવારે હું ટીવી પર ચૂટણી લ લાવી તી અને મતદાન કરવા માટે જાગૃત કરવા પૈસા આપીને લાલચ આપતા હતા કે પોતાનું કરવુ અને ઘણા લોકો ઉત્સાહથી મતદાન કરવા પણ વિચાર આવેને એક અધિકાર નથી પરંતુ દરેક જવાબદાર આજે ચલને તારા ઉપર કોલ કરીને આપડે ચાકરી કરીએ તમે સાથ આપશો તો આપણેે વાતને આગળ વધારીએ.
હા મિત્ર ચોક્કસ
હેલો.
હા મિત્ર ચોક્કસ
અવાજ આવે જો મતદાન લોકશાહી નો સૌથી મજબૂત માં દરેક બુક હોય અધિ બ્રસ્ટ છે અધિકાર નો યોગ્ય પણ છે પરંતુ ઘણી વખત આપણે જોઈએ તો છે એ જ રહે છે અથવા બહાર ફરવા જાય છે તો તે મારા એક મત થી શું ફરક પડશે પરંતુ હકીકતમાં દરેક મત મુજબ કિંમતી હોય છે એટલે કે ઘણી ચૂંટણી માં થોડાક મહત્વના તફાવતથી પણ પરિણામ બદલાઈ જાય છે. જો દરેક વ્યક્તિ આવી જ વિચારસરણી રાખે તો મતદાન નું પ્રમાણ પણ ઘટી જશે અને લોકશાહી નબળી પડશે એટલે આપણને જે દરેક નાગરિક નો એક મત દેશના ભવિષ્યને અસર કરી શકે છે તેથી આપણે મતદાન કરવું એ આપણે પોતાની નૈતિક જવાબદારી છે. મતદાન કરતી વખતે તે માત્ર ઓળખાન જાતિ ધર્મ અથવા લાલચ ના આધારે નિર્ણય લેવો યોગ્ય નથી પરંતુ કોઈ ઉમેદવાર સ્વભાવ ઈમાનદારી કામ કરવાની ક્ષમતા અને સમાજ માટે યોગદાનને ધ્યાનમાં રાખીને મત આપવો જોઈએ. આવો આપણેે એ કરતા જ હોય છે કારણ કે ગામડાઓમાં એવું જ મોસ્ટ ઓફી થતું હોય છે અરા બાજુ તો કારણ કે જે સર પંચો હોય છે એ લાલ જ આપે છે બે બસો ત્રણસો આપીને અને એમનેં મત અપડ અપડવામાં આવે છે તો એ મિત્ર ખૂબ જ ખોટું છે કારણ કે એક વખત બની ગયા સરપંચ પછી એ કામ કરતા નથી અને એના લીધે આપડે જે દેશની પ્રગતિ ઓછી થાય છે આપડે ગામડાનો વિકાસ થતો અટકતો જાય છે. અને બીજું હું કહું તો આજ કલ સોશિયલ મીડિયા પર ચૂંટણી વિશે ઘણી માહિતી જોવા મળે છે પરંતુ દરેક માહિતી સાચી હોય એવું જરૂરી નથી તેથી કોઈ વાર આપણને વિશ્વાસ કરતા પહેલા તેની સાચી માહિતી તપાસવી જોઈએ અને મતદાન દરમિયાન કોઈ પણ પ્રકારની અફવા ખોટા પ્રચાર અથવા લાલચ થી દૂર રહેવું જોઈએ મતદત સંપૂર્ણપણે પોતાના વિચાર અને સમજણ ના આધારે કરવું જોઈએ અને મને તો લાગે છે કે યુવાનોની ભૂમિકા પણ ખૂબ મહત્વની છે આજે ઘણા યુવાનો પ્રથમ વખત મતદાન કરે છે જો તેઓ જાગૃત બનીને યોગ્ય નિર્ણય લેશે તો દેશનું ભવિષ્ય વધુ સારું ઉજ્જળ બની શકશે એટલે કે યુવાનો દેશની સૌથી મોટી શક્તિ છે અને તેઓ એ માત્ર મસદાન જ નથી પરંતુ બીજા લોકોને પણ મતદાન કરવામાં માટે પ્રેરણા આપવી જોઈએ પરિવાર મિત્રો અને પડોશીઓને પણ મતદાન નું મહત્વ સમજાવવું જોઈએ ચૂંટણી પણ લોકોને જાગૃત કરવા માટે અનેક અભિયાન ચલાવે છે મતદાન કેન્દ્રો પર સારી વ્યવસ્થા કરવામાં આવે છે જેથી દરેક વ્યક્તિ સરળતાથી પોતાનો મત આપી શકે છે તો મિત્ર તમે પણ અત્યાર સુધીમાં કેટલો વખત મત આપ્યો છે અને કોને આપ્યો છે
હા મિત્ર અમે મતદાન વિશે જે અમુક થોડીક વાતો કરી એ ઘણી બધી સાચી છે કે અમુક વિસ્તારોમાં મતદાન માટે જે સરપંચો હોય શકે જે પણ એ અધિકારો હોય તો એ લોકો થોડા અમુક પૈસા આપીને દબાવીને એક વોટિંગ લેતા હોય છે તો મતદાન એટલે કે ચૂંટણી દરમિયાન આપણે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપવો એ ખુબ જ જરૂર છે અને મતદાન લોકશાહી નો સૌથી મહત્વનોો ભાગ છે આપણા દેશમાં લોકો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે માટે મતદાન કરે છે અને ભારતમાં દરેક યોગ્ય નાગરિકોને પોતાના મત મતાધિકાર નો ઉપયોગ કરવાની તક મળે છે આપણે મતદાન દ્વારા નક્કી કરી શકીએ છીએ કે આપણા વિસ્તાર કે રાજ્ય અને દેશનું નેતૃત્વ કોણ કરશે અને તમે કીધું એ રીતે કે આજ સુધી મેં સરપંચ અને તાલુકાની ચૂંટણીઓમાં મતદાન આપ્યું છે અને એમ તમે પૂછ્યું કે મતદાન કોને આપ્યું તો એ તો ખાસ કરીને કેવા જેવી બાબત નથી કારણ કે એના કારણે ઘણું બધું એ કોઇ એવું પણ થઈ શકે છે કે એકબીજા વચ્ચે ઝઘડો થઈ શકે કે પછી કોઈ પણ એવી દુશ્મની પણ થઈ શકે તો કોને આપવું એ તો કેવું યોગ્ય નથી પરંતુ આપણે એવા લોકોને આપી શકીએ કે જે આપણા ગામડાઓમાં કામ ગામડાઓ કે શહેરોમાં કામ કરી શકે અને આપણને જે મત આપીએ તો એના બદલામાં આપણને સારુ એવું કામ દેખાઇ શકે તો એવા વ્યક્તિઓને આપવાનું ખુબ જ જરૂરી છે અને મતદાન ના લીધે લોકશાહી મજબૂત બને છે તો લોકશાહી માં લોકોની ભૂમિકા ખુબ જ મહત્વપૂર્ણ છે જયારે વધુ લોકો મતદાન કરે છે ત્યારે લોકોની સાચી પસંદગી સામે આવે છે અને લોકશાહી વધુ મજબૂત બને છે અને યોગ્ય નેતાની પસંદગી કરવી એ પણ ખૂબ જ જરૂરી છે તો મતદાન દ્વારા આપણે એવા ઉમેદવારને પસંદ કરી શકીએ છીએ જે આપણા વિસ્તાર અને દેશ ના વિકાસ માટે સારું કામ કરી શકે તેથી મતદાન આપતા પેલા ઉમેદવાર ના વિચારો અને કામોને થોડું જાણીને પછી જ આપ એને મત આપવો જોઈએ અને વિકાસ માટે મહત્વપૂર્ણ તો કે આપણા મતથી ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે તો એ એ લોકો દ્વારા રસ્તા પાણી શિક્ષણ આરોગ્ય રોજગાર અને અન્ય વિકાસના કામો માટે નિર્ણય લઈ લે તો તે તેથી મતદાન આપણા ભવિષ્ય સાથે જોડાયેલું છે અને આપણે એવા વ્યક્તિઓને મત આપવો જોઈએ અને મત જોવા ન જઈએ કે કોઈ પણ વ્યક્તિ એ પૈસા ભેટ અથવા કોઈ લાલચ માટે પોતાનું મત વેચવો ના જોઈએ કારણ કે મતદાન ખુબ જ મહત્વપૂર્ણ અધિકાર છે એક મત પણ ક્યારેય ચૂંટણીનું પરિણામ બદલી શકે છે તમે કહીએ રીતે કે ઘણી બધી વાર એક જ મત આખી ચૂંટણી નું પરિણામ પણ બદલી શકી છે તો આપણે મત વેચવો ન જોઈએ અને વિચાર પૂર્વક મતદાન કરવું જોઈએ જેમ કે મતદાન કર તે વખતે જાતિ ધર્મ પેસા અથવા ખોટી અફવાઓ ના આધારે નિર્ણય ન લેવો જોઈએ ઉમેદવાર નું કામ ઈમાનદારી અને નીતિઓ જોઈને આપણે મત આપવો જોઈએ અને
અને મારા મતે તો મતદાન માત્ર આપણો અધિકાર નથી પરંતુ આપણી જવાબદારી પણ છે જો આપણે મતદાન નહી કરીએ તો આપણા દેશના ભવિષ્ય અંગે નિર્ણય લેવાનો અધિકાર બીજા લોકોના હાથમાં જતો રહેે છે કારણ કે આપણે પોતે વિચારી સમજીને મત આપવાનું હોય છે તો એવી રીતે આપણે જે પણ છે કે હામેવાળાનું સ્વભાવ અને એમના કામો જોઈને આપણે એમને મત આપવું જોઈએ તો અને હું હું તો અંતમાંયગ કે તમારો એક મત તમારા વિસ્તાર અને દેશનુંું ભવિષ્ય વધદલી શકે છે દરેક યોગ્ય નાગરિક એ જાગૃત બનીને મતદાન કરવું જોઈએ તો એના પર તમે શું કશો મિત્રો
હા મિત્ર જો દરેક વક્તિ નાગરિકતા પોતાની રીતે જો મતદાન કરશે તો આપણો દેશ વધુ મજબૂત પ્રગતિશીલ અને લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ રાખતો દસ બનશે અને મિત્ર આજે તારી સાથે વાત કરીને મને સમજાય્યું કે મતદાનનોો અધિકાર ખૂબ જ કિંતી છે અને તેનો ઉપયોગ વિચાર પૂર્વક કરવો જોઈએ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે એક જાગૃરૂત મદર એ જ મજબૂત લોકશાહીનોો સાચો આધાર છે મતદાન એ માત્ર અધિકાર નથી પરંતુ દરેક જવાબદાર નાગરિકની ફરજ છે જાગૃત અને નિષ્ણુ રીતે કરાયેલું મતદાન દેશના વિકાસ સાર અને મજબૂત લોકશાહી માટે ખૂબ જ જરૂરી છે તેથી દરેક પાત્ર નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ તો મિત્ર આટલો સમય ફાળવ્યો મારા માટે એના માટે હું સારો આભાર માનું છું અને ફરી આપણે નવા ટોપિક વિશે વાત કરીશું તો મિત્રો ધન્યવાદ
હા મિત્રો તમારો પણ આભાર